હલો.
હા, અવાજ આવે છે ન મારો?
હા, આવાજ તો આવે છે. તમને આવે છે ને મારા?
હા, આવે છે બોલો હવે.
અ તો આપડે શું વનેચર તો હવે પ્લાન કરે તો થોડે બોલા કે ફરવા જવો શું વિચાર્યું તમે?
આપડે નક્કી તો કરતા હતા શિમલાને મલા-મનાલી ને એ બાજુ ફરવા જવાના તો પછી કેવી રીતે જવું ને એ બધું જોવું પડશે ને આપડે.
કરુંન હૈ ગીટ બે વોટર ફરવા જાયની જગ્યાઓ એણે બહુ મમ બા જારે વિચારવું પડશે ને એ સુું થશે ખર્ચો અને બધું.
હા, એ તો છે બધું જ વિચારવું પડશે આપણને કારણ કે જો એ બધા નું ધ્યાન નહી રાખીએ તો પછી આપડું બજેટ બહુ જ અહ બગડી જશે.
હ અને પાછી તારીખે ફાાઈનલ કરવી પડશે. કારણ એવું પણ હોય છે કે અમુક કારણે એરસ સ્થળ ઉપરજા નાજા હોય છે કે અંધ ધોવાને કારણે પછી આપડે શું કરશું ફરીંગ એટલે ઈ પેલા મે ચાલું પડશે એમ.
હા તો એનું તો આપડે પૂછપરછ કરાવવી પડે સૌથી પેલા કે ક્યારે હવે આપડે અહ જવું પડે જવું જોઈએ ને એ બધું ત્યાં જતા લોકો જોડે પૂછવડાવું જોઈએ કે પછી આપડે ઓનલાઈન જ માહિતી લેવી જોઈએ.
માહિતી તો ઓનલાઈન પણ મળી જ જાય છે કારણ કે હવે બધું ઓનલાઈન બતાવે જ છે કે ભઈ શું ટાઈમ હોય છે અને ચાલુ શું હોય. અમ્મ નન પ્રાઈઝ શું છે ઈ અમને બતાવી દે શ તો ઓનલાઈન એમ. બચું ની આજુબાજુ ની હોટલમાં અને ઘરે રાખવી પડે ન હું થરું મોડા આવીએ અને પછી એને હ હોટેલ જ ના મળે તો આપડે શું કરું એમ.
હા, એ તો છે હોટલ આપણને પેલેથી બુકિંગ કરીને રાખવું પડે આપડે. અને એ પ્રમાણે પછી આપડા ટાઈમ પ્રમાણે આપણે પહોંચી પણ જવું જોઈએ એ જગ્યા ઉપર નહી તો પછી આપડા આખો પ્લાન ખોરવાઈ જાય છે. સમય બધો બગડી જાય છે. થોડું થોડુંક પણ મોડું ગ વેલું થાય ને તો પણ.
ના એટલે જ ને એટલે આ બધું મેરેજ ફાઇનલ કાઢ દઈએ ને પેલા દૂશ શું કરવું છે કે બાદ જવું છે ક્યાં આ બધી જે જગ જૂની જૂની વસ્તુઓ છે મતલબ કેહેવાય જ જ જગ્યાઓ
પૌરાણિક.
કે જે વા-વાવ હોય કે ગેલા હોય કે બધું જે હોય એનામ ફરવા જવું હોય કે પછી આજુ કુદરતી સૌંદર્ય જે કહેવાય બધું. ઝરના મેહતા હો હમ મતલબ એ બજ જવું છે. એ શું કરવું એમ પેલા
હા તો એમાં હું એમ કતો હતો કે આપડે જો બાય રોડ જવાનો વિચાર છે ને આપડો બરોબર.
હા.
તો આપડે હે ને સૌથી પેલા અહિયાંયાથી આપડે આુ જઈએ બરોબર પછી આબુ પહોચી જઈએ એટલે જો આપડે અહિયાં થી સવારે વેલા નીકળીએ તો બપોર સુધીમાં પહચી જઈએ આબુ.
એ સવાર પેલા નીકળે તો પહોંચી જઈએે કારણ કે આબુ આપડથી અંતર તો થાય છે. અઢી ત્રણ કલાક તો ઉપર થઈ જ જાય આરામથી. અને પછી પોતા પોતા આપે આરામથી આરામથી જઈએ તો માધા ટાઈમ થાય.
હા એટલે જ મારો વિચાર
માફિક પણ મળે તો મળી કઈ મહિનાથી વધા વધી જાય.
હા તો આપડે સૌથી પેલા જો આપડે આબુમાં ફરવા જઈએ બરોબર પછી આબુથી આપડે રાજસ્થાન બાજુ જે જયપુર પછી બીજો જે છે. એવીી રાજસ્થાનમાં ફરવા લાયક હોય કિલ્લાઓ એવું બધું એવું બ આપડણે બે દિવસ ફરીએ સ્ટાર્ટિંગ ના બરોબર. એના પછી આપડે થી આગળ જઈએ તો એવી રીતે ફરતા ફરતા આપડે આગળ જઈએ પછી પંજાબ માં જઈએ પછી પંજાબ થી શિમલા મલા મનાલી એ બાજુ જઈએ. અને પાછું વળતી વખતે પણ કેવી રીતે જ પ્લાન બનાવીએ તો શું કેવું તમારું.
જઈએ ને તો પછી ઉમર પહોચતા પોહતા ટાઈમ વધે ના વધે એટલે આમ તો આપડ ડાયરેક્ટ પહોંચી જઈએ ને જે છેલ્લુસ્તાન હોય આપડું કે અહીં જવું છે ને પછી ત્યાંથી પાછા આવી તઈ ફરતા ફરતા આવી. બધ ત્યાર પછી ટાઈમ હોય ને આપડે એજ વિચારવાય કે ભાઈ આપડે કને આટલો જ ટાઈમ છે તો ભ હ અ જેમ ફરશું આપડે મતલબ. અને હરે જો આપડે અઠવાડયું નીચા આવ્યું હોય કે અઠવાડય આપડે ફરવાનું બેઠ પાછું આવી જ જવાનું. તો આપડે અહિયાયા થી ફરતા ફરતા જ જઈએ. એ આપડે જે એમ ફરવાનું મનાલી. એ તો આપડું અધુરું જ નઈ જાય પછી.
હા એટલે જ ઘણી વાર એવું થાય છે.
જવું પડે અને એમાં એક બેી એ વસ્તુ એમાં કાઢવા જ પડે અને પછી આપણેે જો ટાઈમ વધે કે આપડે એક બેન દિવસ છે. તો આપડે વિચારે કે ભાઈ અહીિયાયા શું શું મ્ચે આવે છે.
હા એ તો છે. સૌથી પહેલા આપડે અહિયાયાથી મનાલી પહોંચી જઈએ તો એના માટે એક દોઢ દિવસ જેવું તો ટાઈમ જતો જ
હા પ્રાચીન ધ્યાનું વાતાવરણ એવું જ હ ને એટલે આપડે ફોટા બોટાને એનું વધારે થાય એટલે એમાં ટાઈમ વધાર બગડે આપડો. બરફ પડતો હોય એટલે પહાડો આખા બધા બરફ વાળા જોય એટલે આપડે ઉતરીને બધું આપણે જોઈએ બધું કરીએ એટલે એ બધો ટાઈમ વધારે જાય
જો હવે આપડે અહિયાયા થી પહેલેથી પણ નજીક ના સ્થળોથી ફરવાનું ચાલુ કરીએ અને પછી આપડો ટાઈમ પૂરો થઈ જાય તો આપડે દૂરનું સ્થળ મૂકવું પડે એના કરતા જો આપડે દૂરના સ્થળોએ ફરી આવી અને પછી પાછા આવી અને જો કદાચ આપણને ટાઈમ ના હોય તો પછી આપડે સીધા ઘરે આવતા રહીએ તો પણ ચાલે આબુ અને જયપુર એ બાજુ આપડણે ના જઈએ અને પછી ગમે ત્યારે ફરીથી બીજી વાર ટાઈમ મળે એ વખતે આપડણે અહીયા આબુ અને જયપુર જઈ શકાય પાછું પછી છે કે મને નાલી બાજુ એ વાત છે
અને બાજુ મનાલી અડતાલી કલાક થઈ જાય એમનેમ આપડે એ નીકળીએે ને તોય એટલે ઈ બધું પેહલાથી આયોજન કરવુ પડે કેમ કે અડતાળી કલાક એના મ થઈ જાય આપડે ફરીસું એટલે આપે અઠવાડિયે ઉપર તો ને કઈ વિચારી જ લેવું ભાઈ કે અઠવાડયુ થઈ જશે. કેમ
પણ એમને જો અડતાલીસ કલાક ઓનલાઈન બતાવતા હોય તો આપ આપડે તો વધુ કરતા રહીએ બરોબર તો પણ જઈ શકાય
જો આપડે રોકાઈ વધારે ટાઈમ થાય કારણ કે પછી એથી ડાયરેક્ટ જવાનો ટાઈમ અડતાલીસ કલાક લાગે રોકઈ બીજા અડતાલીસ કલાક વધીએ જાય કારણ કે જમવાવામાં ટાઈમ જ નાસ્તો કરવા ઉભા રએે સવારનું જમવાનું બપોરનું હાંજ નુ બધું વિચારું પડે ને અને થાક પણ લાગે ઓછા -' માણ હોય પોતાનું સાધન હોય ડ્રાઈવર ના હોય આપડે સાધન એટુંું ચલાવતાય ના હોય. અને રસ્તા હોય આપણને ખબર ના હોય એટલે એ બધો ટાઈમ વધારે જતો હોય અને હલથી આપણે આડા આડ જતા હોય તો પાંચ છ કલાકમાં વધી પણ જાય અને અહીિયાંયા થી જેમ મનાઈ જઈએ એટલે વચ્ચે આફિક ને બધું પણ આવી શકે એટલે બધું વિચારવું પડે અને સાધન પેલા કમ્પ્લીટ હોવું જોઈએ કારણ કે એટલું બધું આપડે અંતર કાપતા હોઈએ એટલે સાધન ની સર્વિસને બધી કમ્પ્લીટ કરાવીને રાખવી પડે
ખાલી એટલું સાધન નહ સા ની સાથે આપડ જોડે આપડી જરૂરિયાત અને વસ્તુ પાણી કે નાસ્તો કે એવું બધું પણ લઇ જઉ બડ -' કદાચ પછી આપડે જો ટ્રાફિકમાં ફસાઈ જઈએ, તો પછી એનું પણ ધ્યાન રાખવું પડે ને. એકસ્ટ્રા પર ડીઝલ, પેટ્રોલ કે. એક્સ્ટ્રા ડીઝલ પેટ્રોલ, કેવી રીતે આપડણે કે ભરીને રાખવો પડે ગાડીમાં.
અને ખાસ કરીને, એવા ઉચમ વિસ્તારમાં જે ને દવાઓનું ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે આપડે જે ખાધા હોય, તો મળે એ નહી, દવા. અને આપડાે શરીર ને, અસર કરે ના કરે.
હા એ તો છે, આપડે જે દવાઓ ખાતા હોય, ત્યાં મળતી પણ ના હોય. એના કારણે આપણેે, એ પણ સાથે લઈને. હમ એતો છે, બધુંજ આપડે તૈયારી કરીને જવી પડે જેમ, કે આપડે શિયાળામાં જતા હોય ને શિયાળામાં જેવી રીતે રતા હોય, એમાં જેટલું સ્વેટર ને એ બધું પહેરતા હોય મફલર ને એવું બધુંજ આપણે તૈયારી કરીને જવું પડે. એ, તો આપડે ત્યાં જઈને પછી
અને પાછું, મારે તો વિચાર એવો પણ થાય, કે આપડે. રિસોર્ટ હોય, અને આખું પહાડી વિસ્તારમાં હોય, અને આપડે નોકાઈએઈ ખ ત્યાં, ત્યાં અંદર ને અંદર ફરીએ. તોય મજા આવે ને એમાંય. અયા હોય છે, ઘણા આપડે અર. સર્ચ મારીએે, તો અંદર આવી જાય કારણ કે એમાં શાંતિથી આરામથી અને અરિવાર હોય, તો હરિવાર વાને થાવ એ બાજુ. અને અમ તો આપડે નબંધ જઈએ છીએ, પરિવાર ને આપડે જો આવવું હોય, તો પરિવાર સાથે આવી શકીએ એનામાં. અને. હ એન્શન પણના હોય, આપડે આ હોય, કારણ કે એ. રોકાવાનું ખાવાનું, પીવાનું સુઈ જવાનું જલસા કરવાનું અત્યાં જ.
હા એ તો છે, અને પાછું જો બાય રોડ જતા હોય, તો પછી એક ગાડીમાં ઓછામાં ઓછા ત્રણ થી, ચાર ડ્રાઈવર તો જો ત્રણ ડ્રાઈવર, તો જોુવે જ. તેનાથી એ ને. બે ડ્રાઈવર આરામ કરી શકે અને એક ચલાવે એવી રીતે, કરે તો જ આપડે સ સ. રાતે પણ ડ્રાઈવિંગ કરી, શકે નને. પછી રાતેે સુવા માટે રોકાઈ, જઈએ તો પછી આપડે અઠવાડયે, તો ખાલી શિમલા મનાલીએ પહોંચીયે જ અઠવાડિયા થતા થતા.
હા, એ ફચ તો બધા અઠવાડું દઈ એમ હછું. ધનને પણ આરામ આપવો પડે ને ક કે ત્યાં કઈ સગવડ હોય, ના હોય તો સાધન બગડે, તો શું કરવું એટલે એ બધું આપડે ફાઈનલ કરવ પડે.
હા, સાધનની સર્વિસ ને એ બધું પણ ચેક કરાવી લેવું પડે અને કોઈ પણ સાધનમાં ખામી હોય, તો પહેલા રિપેર કરાવી લેવી પડે કારણ કે લાાઈટોને એવું બધું જો ત્યાં જઈને રસ્તામાં બગડે, તો પછી આપણેે એક. કે બાજના ના રહીએ. એના કારણે, એના કર સારું કે આપડે પહેલેથી, બધું ચેક કરાવી લીધું હોય, તો આવી રીતે કોઈ વાંધો ના આવે.
અને વિસ્તાર એવો જ. એટલે પછી, એને ઓનલાઈન ને ઓફલાઈન. ચાલુ હોય, ના હોય. એટલે પૈસા, પણ સાથે રાખવા પડે. પછી ઉમર જઈએ ને આપડે જો કશું ચાલતું જ ના હોય, એટીએમટીએમ કે તો એ બધું. આપડે બધી. તકલીફ જ થાય ને. . કેમ હ તો આ જવા અને ખાસ કરી પેટ્રોલ ની ગેજ સાધનો એ અમ્મ રાખવું જોએ મતલબ સાથે કારણ કે એ ઇલેક્ટિક માટે ક્ટ્રિક મશીનો મળે ના મળે ચાર્જિંગ સ્ટેશન એટલે સાધની પડે.
હા એ તો છે ઇલેક્ટ્રિક લાઈન તો આ આમ પણ ના જ જવાય આપડે જવું હોય તો પછી તો એ ડીઝલ ગાડી કે પેટ્રોલ ગાડી લઈને જવું પડે. જેનાથી આપણને વાંધો ના આવે. ઇલેક્ટ્રિક ગાડી તો આપણને ગમે ત્યારે ગમે ત્યાં ઉભી રાખીકે એનું
અને બાકી સાધન કેવું હો જો ફર બાય ફર હોવું જો હોય બરફર વિસ્તાર હોય એટલે એ ચેના આવેલી આ લગાવનું બરફમાં જાય ને . તાર મારી જાય. એટલે એ શું ભળે?
હા ટાયાર ઉપર આપડે ટાયર ઉપર ચે ચઢાવવાની આવે છે એજ
ઓહ એજને.
હા એ તો છે ચડાવી
એટલે બધું વિચાજું પછી પ્લાન બનાવી એ શું?
હા તો એ સારું એ બધું વિચારી ને પછી પ્લાન બનાવી. . મારીએ તો.
સારું ચાલો.
સારું લ.